હ, હાલો.
શું કરી રહ્યો છે? મિત્ર, હાલો આ હા, કેમ મજામાં છો?
મજામાં, તમે?
હા હું પણ મજામાં!
હા આ
તો, તબિયત પાણી કેવી છે?
બરાબર છે. તમારી?
મારી હો અમણા તો એમ બરાબર છે. ઘરે બધા કેવા છે?
મજામાં સે, અમારી પન
તો ત હ તમે, બોલે, એના પરથી મને એવું કેમ લાગે! કે- કે, તમને શરદી થઈ ગયેલી છે?
એમ તો તમારી વાત બરાબર સે. પણ મને ઉધરસ થયેલી સે. તમે, મ હ
તો, દવા બવા લીધે કેની?
દવા લીધેલી સે. ગોળી.
અચ્છા, ને પીવાણી નહી.
નઈ.
એ, લઈ લીજો, એનાથી તરત સારું થઈ જશે. હા, ને ડોક્ટર પાસેથી કે- હા, હા તો તમે એમ- થોડો, ફ્રી જ રહો તો હું થોડી ઘણી એમ, એક, અ વિષય ઉપર થોડો ચર્ચા કરવા માગું તો, શું તમે- અહ થોડી ઘણી મને મદદ કરશો?
હા મદદ કરીશ.
હા. તો જે પણ કંઈ આ હમના તમને ખબર જ છે કે, આપણે જે બેન્કિંગ ને ડિજિટલ પેમેન્ટનું અહ ઉપયોગ વધુ કરતા હોય. તો એના વિશે શું તમે થોડી ઘણી માહિતી આપશો?
હમ્મ, આપીશ.
હા તો જણાવો ને.
આજનો યુગ બેંકિંગ ડિજિટલ માર્કેટિંગનો સે. તમને ખબર જ હશે.
હા, હા.
આમાં બધા વ્યક્તિઓ કમ્પ્યુટર કે પસી મોબાઈલ, રેડિયો, મોબાઈલ, ટી વી કે પસી અન્ય કોઈ પણ ખરીદી વસ્તુ કરવાની હોય તો આપણને ખબર જ સે કે ડિજિટલ માર્કેટિંગ નો જમાનો સે એટલે પેમેન્ટ તો ઓનલાઈન જ કરશે.
હા.
તો એના વિશે હું તમને કહેવા માંગુ સુ તો તમે ધ્યાનથી અને ચોક્કચાઈપૂર્વક, કાળજીપૂર્વક મારી નોંધ વિશે તમે, શીખ સાંભળશો ને.
ચોક્કસ. તમે કહો ને!
તમારી સમક્ષ મેં આજે એના વિશે વાત કરીશું. તો બેન્કિંગ ડિજિટલ પેમેન્ટ એટલે કે મોબાઈલ, કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ દ્વારા રોક આ રોકડ પૈસા વગર નાણાકીય લેવડ-દેવડ કરવાની પદ્ધતિ સે. આજના સમયમાં આપ પદ્ધતિ ખુબ જ લોકપ્રિય બની સે. યુ પી આઈ, ગુગલ પે, ફોન પે કાર્ડ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકાય સે. ડિજિટલ પેમેન્ટ સમયની બચત થાય સે. અને ચોવીસ કલાક કોઈપણ સમયે પૈસા મોકલી અથવા મેળવી શકાય સે. દરેક વ્યવહાર રોકડ પર સુરક્ષિત રીતે મળે સે. ખરીદી, બિલ, ફરવા, રિચાર્જ કરવા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઉપયોગી સે. સુરક્ષિત ઉપયોગ માટે ઓ ટી આર યુ યુ પી આઈ પિન અને પાસવર્ડ કોઈને તો તે શેર ના કરવા જોઈએ. આ પદ્ધતિ ઝડપી, સરળ અને વિશ્વનીય હોવાથી તેનો ઉપયોગ સતત વધી રહ્યો સે.
હા તમારી વાત તો સાચી સે મિત્ર. કારણ કે જે આ જે પદ્ધતિ સે એ સત તત વધી રહી છે. ને હમણાં તો એવો સમય થઈ ગયેલો છે કે જે આપણે વિદ્યાર્થીઓને જ જોવા જઈએ જે કોલેજ ના, તો એવો એક પણ નથી તો કે જેની અંદર ગૂગલ પે નથી એ ચલાવતો. બધા જે છે, જે મોટા ભાગને ગૂગલ પે ચલાવતા જ હોય છે, કે યુ યુ પી આઈને બધા જે ડિજિટલ બેન્કિંગ છે, એનો ઉપયોગ કરતા જ હોય છે. કારણકે, મિત્ર તમને એ ખબર છે, કે આપણને અમના જે એવો સમય આવી ગયેલો છે, કે બધું ઓનલાઈન જ થતું હોય. ફોર્મ ભરવાનીથી માંડીને, જે પણ આપડે કંઈ જે ફી ભરવાની હોય. એ આપડી ઓનલાઈન જ એની અંદર ચુકવણી થતી હોય છે. એ મિત્ર, એમ આપડેજ જોવા જઈએ તો જે પેલાની જે આપડી પીઢી હતી. એ લોકોને જે આજે બેન્કિંગ છે, ડિજિટલ પેમેન્ટ છે, એનો લાભના મળેલો હોત. તો, તો એ લોકોના સમય દરમિયાન એ લોકો જે કંઈ, પણ એમ ત્યારે બેંકોની સુવિધા હતી પણ બેંકોની અંદર, અંદર અહ એ લોકોને જયારે પૈસાએ લોકો ને જયારે, અહ મૂકવાના હોય કે બેંકની અંદર જમા કરવાના હોય તો પણ એ લોકો, લોકોને બેંકમાં જવા પડતું હતું. તે બેંકમાંથી પૈસા કાઢવાના હોય કે એ લોકોને જરૂરિયાત પ્રમાણે પૈસા કાઢવાના હોય. તોએ કાઢવા માટે પણ એ લોકોએ બેંકમાં જ જવા પડતું હોય ને તમને ખબરજ હશે કે તે સમય દરમિયાન જો બેંકોની અંદર એટલી બધી લાઈન હોય ને, એ ખૂબજ લાઈન હોય. તો એની અંદર એ લોકો જયારે લાઈનમાં ઉભા હોય, તો એક બે કલાક પછી એ લોકોનો જે નંબર આવે. ને એ નંબર આવે પછી એ લોકોની જે પણ કંઈ લેવડ દેવડ હોય એ પૂરી થાયને, એ પણ જે સામાન્ય પૈસા ઉપાડવાના હોય જેમ કે, પાંચસો રૂપિયા કે બસો રૂપિયા ઉપાડવાના હોય, તે માટે પણ એ લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પણ તમને ખબર જ છે, કે આજના યુગમાં તો આપડે બસો, ત્રણસો, પાંચ હજાર, દસ હજાર જેટલા કંઈ પણ કઈ પૈસા આપણેે અહ ટ્રાન્સફર કરવાના હોય તો એ એક બે સેકન્ડની અંદર લેવડ- દેવડ. થઈ જતી હોય છે. તો તમે વિચારી શકો સો કે આજના સમય દરમિયાન કેટલી બધી જે આ જે ડિજિટલ બેન્કિંગની જે ટેકનોલોજી સે એટલી બધી વધી રહી છે ને તમને ખબર છે કે આ જેે ટેકનોલોજી સે એ સમયને સમય દર એમ વધતી જઈ રહી છે, એમાં નવું નવું અપડેટ આવ્યા કરે છે અને નવું નવું વર્ઝન આવીને એમાં પણ કઈ સુધારો ને વધારો એમ થયા જ કરે છે જેથી કરીને જે લોકોની જે પણ કઈ સુવિધા સે જે પ્રઇવસી મળે એ ખૂબ જ સારી મળે. કે તમને ખબરજ છે કે પેલા એમ આ જે છે એ ઓનલાઈન ખાલી અહ બેંકની અંદર પૈસા ટ્રાન્સફર થતા હતા પણ હમણા તો તમને ખબરજ છે કે યુ પી આઈ આવી ગયુ યુ પી આઈ પેમેન્ટ આવી ગયલું છે જેમાં આપડે કોઈના પણ મોબાઈલ નંબર કે ક્યુ આર કોડ સ્કેન કરીને એની અંદર આપડે પૈસા મોકલી દઈએ છીએ તો એ સારી વાત કેવાય. ને બીજી બાજુ આપડે જોવા જઈએ. તો હમણાં તો એમ તમને તમે કહ્યું એ પ્રમાણે. જે પણ કંય આપણને ઓટીપી કે મળે કે જે પણ આપડો કઈ પીન હોય એ એ સાચવીને રાખવો જોઈએ. કારણ કે જે અમુક એવા ક્રેડિટ કાર્ડો છે એ લોકો એનો આપણે જે પણ કઈક પીન હોય એ આપડે અ સારી રીતે જે પણ છે એ આપડે જાણીને પોતે જ રાખવો જોઈએ એ આપડે કોઈને સેર કરવો જોઈએ નહી. કારણ કે જો એ પીન આપડે શેર કરીએ તો એમાંનથી એ જે એની મદદથી એમાંથી જે આપડે લેવડ દેવડ કરતા તો એ પણ પછી લેવડ દેવડ કરે છે. કે આપડું બી બેંક અ કોઈ પણ પણ એ જે કાડ હોય, એ બધાના સેમ જ જોતા હોય છે તો એનું આપણેે એમ યાદ રાખવું જોઈએ. ને તમને તો ખબર જ છે કે હાલના સમયમાં આ જે ટેકનોલોજી છે એ ખુબ જ આગળ વધી રહી છે ને એજ ટેકનોલોજી નો ઉપયોગ કરીને અમુક એવા લોકો છે કે જે અ ઠગવા ના કામ કરતા હોય. કે જે આપણે અંદર ફોન કરીને પૂછે કે ભાઈ તમારા નંબર ઉપર ઓટીપી એ આયવો છે. તો મને ઓટીપી જોઈતો છે તો કૃપિયા કરીને તમે ઓટીપી આપો. ભૂલથી તમારામાં પૈસા નખાઈ ગયા છે જેથી હું એ પાસા લેવા માંગુ છું. તો એમ કરીને કેટલા બધા એવા રેર કેસીસ આવે જેથી કરીને અમુક ભોળા લોકો એ જે કહ્યું એ પ્રમાણે કામ કરી દેતા હોય છે. ને પછી એમાંથી જે એ લોકોનો જે બેંક છે એમાંથી જે એ લોકોનું અકાઉન્ટ છે, તે બધું ખાલી થઈ જતું હોય છે. તો આનાથી આપડે બચવા જોઈએ ને આના માટે ઓ આ જે સરકારે છે જે સાયબર બનાવે છે જેમાં એ લોકો અ જે અમુક લોકો જોડે આવું કઈ થાય તો પછી એ લોક કો એ લોકોનુ જે પણ કંઈ
સુવિધા કે પછી જે ઉપલબ્ધ હોય એ લોકોનું જેટલું થતું હોય એ લોકો કરી આપતા હોય છે તો એ સારી વાત કેહેવાય. ને એવું તો હોવું જ જોઈએ કારણ કે જે પણ આપણને ખબર જ છે. જે ટેકનોલોજી છે એ તો એમ તો સારીઓ છે ને ખરાબ જ છે ને તમને ખબર જ છે કે એક સેકન્ડમાં જે એક થી બે લાખ નો એમ ઘોટાલો થઈ જતો હોય કે એ લોકોનો આખું બેંક ખાલી થઈ જતું હોય તો એ ખુબ જ દુઃખ ની વાત છે. કારણ કે માત્ર એ લોકોનો એક કે બે સેકન્ડ નો એ લોકો ને જે પણ કઈ માહિતી આયપી, એનાથી એ લોકો જે કોઈ કઈ પ્રોસેસ છે તે એટલી જદી કમ્પ્લીટ કરી લેતા હોય છે. ને જેથી કરીને તે સામે વાળા વ્યક્તિ હોય જે વ્યક્તિ હોય નિર્દોષી એને પસી ભોગવવું પડતું હોય તો આવું ન કરવું જોઈએ. તો જેથી કરીને હમના તો એમ તો આટલી બધી તમને ખબર જ છે, કે આ બેંકિંગ ને ડિજિટલ પેમ ની અંદર એટલી બધી સુવિધા આવી ગેલી છે કે આપડે એની અંદર આપણેે કશું જ કરી અ શકતા નથી. ને તમને ખબર જ છે કે જે આપડે યુપીઆઈ ની કે જે પણ કઈ હિસ્ટ્રી છે એહો હમણાં તો આપણે આખી જોઈ શકીએ છે, ને આપણે ડિલેટ પણ નથી કરી શક્યા. તમે જે તમારો કિમતી સમય આયપો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આટલો બધો સમય હાલના સમયમાં કોઈ નથી આપે કે તો તમારો ખુબ ખુબ ધન્યવાદ મિત્ર.
અચ્છા. એક જ હમ. ફોન તો ચાલુ .
આ છે.
તમારા માહિતી થી હું જાણકાર થઇ ચૂક્યો શું. તો આવી સેવા